હલો હા બસ મજામાં સંભળાય છે ને.
હા આવે છે અવાજ નેટવર્ક બરોબર હશે તમારો એટલે હમણાં લાગ્યો કોલ.
હા બરાબર શેની એક્ઝામ આપવા ગયેલા.
હમણાં એક્ઝામ અમારી ત્યાં હમણાં તૈયારી કરું છું ને કડેક્ટર ને એ ફોર્મ ભર્યા હતા. એમના ક્લાસ ચાલુ કરેલ છે ત્યાં મહેસાણા બાજુ. તો ક્લાસ ભરવા માટે પહેલા એક્ઝામ લે છે અંદર એન્ટ્રી એક્ઝામ પછી ક્લાસ ભરવા લે છે એના.
હા.
તો એની કાલે તારીખ નાખી હતી તો આજે પરીક્ષા આપવા જવું છે.
બરાબર.
તો ક્યા પહોંચ્યા.
એ આપડા બિલ્લીમોરા પાસે.
હા.
વિલ્લીમોરા પહોંચવાનો છું હમણાં.
ટ્રેનમાં જાવ છો.
હા ટ્રેનમાં જ જઉં છું.
પેલી સૌરાષ્ટ્રમાં.
નહી મેં અહીંયાથી જમ્મુ તવીમાં બેઠો છું મહેસાણા સુધી. જે મહેસાણાથી પછી બસ માં પંદર વીસ કિલોમીટર જેટલું છે મહેસાણાથી.
બરાબર તો તમે ક્લાસ ત્યાં જોઈન કરવાના તો પછી ત્યાં જ રહેવું પડશે એવું થશે.
ના એટલે ત્યાં ખાલી આમ એક્ઝામ આવે એટલા દિવસ થોડા ઘણા દિવસ ત્યાં રોકાઈશ. પછી એવું હશે તો પાછો આવી જઈશ કઈ કામ હોય તો આવી જવું પાછો એમ. પણ ત્યાં સુ બધા સાહેબો આવતા હોય ને એ સ્પેશિયલ ક્લાસ લેવા માટે એટલે સારું પડે એમ ત્યાં.
બરાબર છે.
કઈ કામ આવે ઇમરજન્સી કોલેજમાં તે એક્ઝામ નુ પછી.
હમ.
અસાઈનમેન્ટ વગેરે લખવાનું હોય ટર્મ પેપર એવું. તો આવી જઈએ રીટર્ન એમ.
કેમ છે ઘરે બધા મજામાં.
બસ એકદમ મજામાં આપડે ત્યાં.
બધા બધા ફાઇન
બરાબર કો કેવું ચાલે છે હમણાં તમારે?
બસ ચાલે છે સ્કૂલમાં કોલેજમાં જ છુ, અત્યારે
તમારે એમ એ કમ્પ્લીટ થઇ ગયું કે ચાલુ છે.
મારો એમ એ ન લાસ્ટ ઈયર છે હવે સેમ થ્રી છે, સેમ થ્રી પછી સેમ ફોર એક વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ. પરસ જ બાકી શહેય
બરાબર વલસાડમાં કરો ને
હા વલસાડમાં જપી શોપમા
બરાબરમને અમ અડાન બહ લાંબુ પડતું હશે.
અપડાઉન તો હવે શું પેલેથી થઇ ગયા ને એ બી એ બી વાપી જ કર્યું કેમ કે નજીક છે જ નહી કોઈ
હા હા
પછી વાપી સુધી આવતા હતા તો વાપી માં પછી એમે નહીિ હતુ, તો પછી વલસાડ આવવો પડ્યું વલસાડ નજીક બીજું કોઈ છે, નહી. એટલે પછી વલસાડ આવવા પડ્યો મારે
તો થઈ ગયયો હવે આમ છોડી, મૂકે વચ્ચે બીજુ નજીક શોધવાના ચક્કર માં તો એક વરષ ખોટુ બગડને તો ચાલુ જ રાખ્યો હ તો પૂરું બી થઈ જવાય મારે
હા તે જ નહી, ખોટી ગેપ પડી જ તો એક વર્સ બગડે
હા એટલે જ
બારબાર
ખબસરો ભી છે આમ એલે તો બરાબર હતા ફર્સ્ટ ઈયરમાં તો પેલું વર્ષ પૂરુંયુ ત્યારે એમેનું હમણાં તો બધા ચેન્જ થ ગયા છે બધાને બદલી થઈ ગયા નને નવા નવા આવ્યા છે જેનું સેમ ફોર કીલીયર થયું અમારે આગળ જ હતા એક વર્ષ એ લોકો જ આપે છે હમણાં તો ક્લાસ લેવા માટે
એવું છે
હાં એક એ કે બે સાહેબ જ જૂના આવતા છે બાકી બધા નવા જ આવે છે અરેશ સાહેબ ને ચાંદ્રી મેડમ ને બીજા બે મેડમ હતા એ લોકોને બધાનો રૂટ ચેન્જ થાઈ ગયેલું એ લોકો બીજા કોઈ કોલેજોમાં ગયા
હા હરીશભાઈ તો તા જતા રીયા તય
દાહોદ બાજુ ગયા છે હરીશ સાહેબ તો
હા
બસ જુના પ્રોફેસરોને શું પીએચડી કરેલી ને પછી એ લોકોને બહાર નું જ્ઞાન હોય આ બધા તો હવે આમ અમારાથી એક વરષ આગળ એટલે એ લોકોને કોલેજ ની જ નોલેજ હોય ને થોડા ઘણું હોય એમ એકદમ ના હોય એવું નઈ પણ શું પ્રોફેસર પીએચડી કરેલા મા ને એમ એ કિલયર કરેલામાં ફરક તો પડે ને થોડું ઘણુ એમ ભણાવમાં એ લોકો બુક માંથી જોઈ ને સમજાવતા હોય ને પીએચડી કરેલા શું પોતાને થોડું બાર નું જ્ઞાન ભી આપે તો જ્યારે સમજવામાં હજુ સરળતા પડે આપણને
સરળતા પડે સાચી વાત
હાં
એ તો છે જ ને
મે એક સાહેબ ને એક દિવસ કોલમાં હા મજાક મસ્તી કરતા તમે કીધું તમે ગયા તો પછી અમારું હવે એક વરષ પૂરું કરાવી ને સાથે સાથે જતો તો સારું રહેતે સાહેબ એમ કે અમારે બી અપડાઉન ન મે હા એ બી જોવા પડે પોતાની નોકરી બી જરાક
પણ તમારે તા તો અ જે રેગ્યુલર પ્રોફશેર તો પેલા બિંદું મેડમ હશે
હા બિંદુ મેડમ તો હમણાં એ ચો ડી છે એટલે એ તો ક્લાસ લેવા નથી આવતા હા શોભાના મેડમ ના રિટાયર થઈ ગયા ને પપછી એચ ઓ ડી માં બિંદુ મેડલ છે
તો રેગ્યુલર પ્રોફેશર મા કોણ છે બીજું
રેગ્યુલર માં અશોક સર છે ને વિરાજ મેડમ છે.
અચ્છા એ લોકો રેગ્યુલર છે
એ લોકો એટલે અરે પેલે થી જ છે ફર્સ્ટ ઈયર થી જ છે એ લોકો
હા હા હા બરાબર
બાકી હમણાં બાકી બીજા બધા તો ગયા ને એલો આવ્યો છે ત્રણ ના આવ્યા છે.
બરાબર એ લોકો ખાલી લેકચર લઇ ને જ
જુના હતા તો શું કઈ ટેન્શન નહી હવે તો બધા નવા નવા જ છે
હમ.
હ
તમે સવારે વલસાડ આવો તો કઈ ટ્રેનમાં આવો
હું સવારે વલસાડ ઉમરગામ થી એક મેમો આવે છે ભરૂચ મેમો વિરાર ભરૂચ એમાં હું ઘરે થી પાંચ વાગે નીકળું સવા પાંચ પાંચ વાગે ઘરેથી નીકળું હું છ વાગે ઉમરગામ થી નીકળે મેમુ એમ સાડા સાત પોણા આઠ વાગે પોચાડે વલસાડ
હમ
પછી આઠ વાગે જેવો ક્લાસ ચાલુ કરી મૂકે મેડમ લોકો એટલે આરામથી ટાઈમ પર પહોંચી જઈએ
હ
વચ્ચે બે ત્રણ દિવસ અ જરાક હેરાન થવું પડ્યું વરસાદ બહુ હતો ને ટ્રેનો કેન્સલ થઈ ને બે ચાર ચાર કલાક મો ગ ચાલતી હતી એ એવું બધું થયું હત ત્યારે તો અમે ત્રણ દિવસો નહીં આવ્યા હતા વરસાદ ખુબ હતો એટલે પણ આ શું ફી ભરવાની હતી ને કોલેજ ની એટલે આવો પડ્યો તે દિવસે ટ્રેનો કેન્સલ થઈ ગઈ ને વરસાદ મુંબઈ બાજુ વધારે હતો ને ત્યારે એટલે ટ્રેનો નહી ચાલતી હતી ટાઈમ ટુ ટાઈમ બ ટ્રેનો બધી લેટ ચાલતી હતી વંદે ભારત જેવી મોટી મોટી ગાડીઓ લેટ હોય તો પછી લોકલ તો કેન્સલ જ થાય ને
હા છ વાત
દળ બી દળ બી હા
તમે કેટલા વાગે ઉતરશો
નવ વાગ્યા ના આસપાસ મહેસાણા ઉતરી જઈશ
બરાબર
હમણાં જ બેઠો હું અચાનક હું બી તારીખ ભૂલી જ ગયો હતો આમ નહી તો હ સવારે આઠ વાગે નીકળ્યો હો હતો તો હું છ સાત વાગ્યા સુધી પહોંચી જતો ત્યાં પણ તારીખ મનેમ ફોર્મ ભર્યું ત્યારે યાદ હતી પછી આ તો ફ્રેન્ડ લોકો ન કોલ આવ્યો ને એટલે અચાનક પછી અગિયાર વાગે દસ વાગે ઘર થી નીકળો ફટાફટ નહી વાપર થી બે વાગે ટ્રેન હતી એટલે કામ થઈ ગયું નહી તો લેટ થઈ જશે હજુ મને
બરાબર
હા તો શું ટ્રેન હતી એટલે થઇ ગયો ભૂલી ગયો તો મને તારીખ યાદ જ નહી હતી
હ
હ કામમાં એટલો તમે વરસાદ એવું આવે ને તો બધું ઊટ ખોળનું બી મારે બધું સરખું કરવાનું
સરખું કરવાનું બરાબર છે.
વરસાદ આવે. એટલું બધું છાપરો કેમ કે ગાયો નો હોય. પ્લાસ્ટિક મારે દરિયા. કિનારા બાજુ જ છે ને, એટલે પવન બી વધારે કૂકાય. તોું જરાક આમ તેમ થઈ જાય છાપ. કપરાઓ નું પ્લાસ્ટિક વ્લાસ્ટિક સરખું કરવા પડે ને. મારી પાસે બે ઘોડા છે, બે ઊંટ છે, બે ગાય છે.
બરાબર. પણ તે દિવસે અમે આવેલા ને, તમારે ઘર અમને બહુ ગમ્યું. ખરેખર એટલુ સરસ લાગ્યું ને આ બ. જે સૌરાના કોઈ ગામમાં આવ્યા હોય, થું લાગું.
હા હા હા!
મજા આવી ગઈ.
નહી મેં હરેશ સાહેબ બી ત્યારે જ આવ્યા હતા. એના પહેલે. વખત આવ્યા હતા પછી. પછી આવ્યા જ નહી. એક દિવસ મેં કીધું સાહેબને કીધું ટાઈમ કાઢો ને, પાછો ફરવા માટે આવો દરિયા બાજુ. જરાક ફરવાનું તો મન ફ્રેશ થાય. ઊંટ, ઘોડા પર બી બેસાડવા મળે ને. અમને બી એવું. સાહે કે નહી સાહેબ લોકો આવ્યા હતા એમ.
બરાબર છે. સરસ મજા આવી ગઈ તે દિવસે.
હા હા! પછી, આ સાહેબ કહતા હતા, હું ચિરાગ સાહેબ ને વાત કરીશ. મિટિંગ રાખવાના હતા. પછી એમ કે મહેતામાં.
ખવાના છે. પણ હજુ છે ને, કન્ફર્મ ડેટ થઈ નથી. અ કેમકે છોકરાઓ ઇન્ટર્નશીપ મા એમ ગયેલા છે. એટલે આ બાજુ ધરમ. એટલે તે પેલા ધરમપુર સાઈની કોલેજમાં ગોઠવાનો વિચાર છે. એ બાજુ થઈ જ. તો એ બાજુ ગોઠવી પછી, ત્યા ગઠવી એવું કરી એમ.
વાંધો નહીં. પેલો ધરમપુર બાજુ કરી તોય. પછી ઉંમરગામ. કેમ કે જે બધા સ્ટુડન્ટ હાજર હોય એને, આપડે કઈ ને તો હજુ સારું પડે એમ.
તો સારું પડે. સારું પડે હા પાછી આપણે સેમિનાર કરીએ, તો જો વધારે માણસ મળી જાય તો સારું એમ
હા જેટલા પબ્લિક વધારે હોય એટલૂ આપણને સારું લાગે અને બીજા ને ભી એટલું હેલ્પ છે એમ આપને પછી એલજીસ ની બી વાત કરી હોય તો સારું પડે તેમાં પછી હમણાં હમણાં રેટ બીમાં સારો ઉછેર છે ધીરે ધીરે હમણાં વધતો છે.
એચુઅલી મારે એચુઆલી મારે છે ને, એમાં થોડો પાછો એટલે મારે પડી ગયો કે હરીશભાઈ બહુ પહેલાની મને વાત કરી હું છે ને આવેલું પેમેન્ટ કર્યું નહી, એટલે હું થો પાછળ પડ્યો. પાછળ મે ક જગ્યા થી સવારે
હા એ તો છે અમે તો પેલેથી એડ કર્યા હતા ને પાછો ભાવ ડાઉન થઈ ગયો મેં કીધું હજુ મેં મને એવું મેં કીધું હ ડાઉન એડ કરી મક તો કઈ નહી. પણ હજુ હવે એડ કરતો તો, હજુ ફાયદો હતો. પણ મેં ત્યારે જ એક જ સાથે બે જેવો એડ કરી મૂક્યા તો. પછી મેં કીધું હવે શું એડ કરવાના એમ
બરાબર
હવે એડ તો કરી શકો આમ પણ ઘરે પાછું, ફેમિલીમાં પૂછવાનું ફેમિલીમાં એમ કે બે જેવ એડ કર્યા છે. પછી પાછું આટલા આપણેે આપણા પાસે આવી જાય ને તો પછી આપડે પાછા બીજા એડ કરી શકીએ એમ
હા! એ બરાબર છે. એ લોકોને જો એ કો પણ ટેનશન આવે કે, ભાઈ એક સાથે બધું આટલું બધું નહીં કરાય કઈ થયું તો એમ થાય
હા! એ જ ને પછી તો થોડું ઘરે કામ બી હોય ને. ઘરે બી પેમેન્ટ હોય તો સારું રહેે હા! હમણાં શું વરસાદ પાણી છે તો, દરિયા કિનારા બી હમણાં ડાઉન હોય પબ્લીક વરસાદમાં એટલું આવે નહીં. દરિયા પર ફરવા માટે આમ તેમ
ચોમાસામાં પાણી ભરાઈ છે એવું તો નઈ થાય ને કઈ
નહી એવું નહી દરિયો બાજુ માં જ છે ને ખાડી બાજુમાં જ એક ટીપું પાણી નહીં હોયે તરત બધું ખાડીમાં ને ખાડી માં સીધું દરિયા માં
બરાબર
હ એટલે આમ પાણી ભરાવે એવું બધું તો કઈ નઈ ખાલી હવા લાગે કેમ કે ડાયરેક્ટ સામે જ દરિયો છે ને એટલે શું થવા લાગે તો સારું લાગે એમ ગરમી એવું નહીં ને મચ્છર એવું બધું કઈ નહીિ એકદમ
તમારા જીજાજી જીજાજી પણ બાજુ ના ગામમાં જ છે ને
હા મારા કાકા ભી બાજુ માં જ છે નારગોલ જીજાજી બી આપડે બોડીમાં જ છે મહારાષ્ટ્રની
બોરડી માં છે બરાબર બરાબર
હા એમને બી પોતાનો તબેલો કર્યો પેલા તો નોકરી કરતા હતા પંદર વીસ ગાયો ની હવે પોતાની ગાયો લઈ લ ને એવું બધું નથી
હા એ હા એમનો બી સ્વભાવ સારો
હા નહી બરાબર છે હમણાં એ બી કઈ કરતા છે. હા
તમે તમારું મૂળ વતન તો મહેસાણા જ ને
નહી મારું મહેસાણા તો અહીંયા મહેસાણા વાળા રૂટમાં જ આવે પાલનપુર લાગે વાવ એકમ બોડેર આપડે ઉમર કામ પછી મહારાષ્ટ્ર મારા ગામ પછી રાજસ્થાન લાગે સાત આઠ કિલોમીટર પર ને પાકિસ્તાન ચાલીસ કિલોમીટર પર બડર લાગે
શું વાટ કરો
હા
બરાબર
એલે બોડર બળસ ત ને
હા બોર્ડર પાકિસ્તાન ચાલે પિસ્તાલીસ કિલોમીટર અ લાગે આમ બોર્ડર જ કેવાય ચાલે ચાલીશ પિસ્તાલીશ એટલે એકદમ હ ઉપર આવ્યા ને મારા મામાનું ઘર તો હજુ નજીક છે વીસજ કિલોમીટર છે ખાલી પાકિસ્તાનની બોર્ડર થી અમાર તો તો બી સાઈઠ કિલોમીટર જેટલું છે. પંચાવન સાહેઠ મામા ત્યાં તો રાત્રે લાઈટો ચાલુ થાય તો બી દેખાય ત્યાં અમે જઈએ ને આમ તેમ ફરવા અત્યારે જોઈએ એમ હા
અચ્છા તો પાકિસ્તાનની લાઈટ નનું દેખાય છે.
બોર્ડર પર આપડે ઇન્ડિયાની બોર્ડર ની લેટ ચાલુ કરે ને દેખાય એમ હા એ બોડર પછી ડાયરેક્ટ પાકિસ્તાન બોર્ડર જ લાગે ને આપડ એકદમ લગાવે જોય જાણે એવું બધું કારપેન્સીગ એવું રાત્રે એ લોકો લાઈટ બી જ ચાલુ કરતા હોય છે એ અંદર એ કોઈ આવજાવ ના કરે અંદર એકદમ બોર્ડર સુધી આપણને જોવા માટે જવા દે છે ઈન્ડિયન બાકીના જે બહાર ના આવે ને એ લોકો ને પ પ્રૂફ ને ફી ભી લે છે.